કેવ
હા બોલો, કેમ છો તમે?
બસ મજામાં તમે કેમ છો
હા બસ મજામાં બેઠી છું, જમીને હવે
હા મેં પણ જમી લીધું, તમે શું ખાધું?
અને અ ચણા નું શાક રોટલી, સલાડ, છાાસ બધું ખાધું
સરસ મેં તો આજે કચોરી ખાધી પેલે ખસ્તા કચોરી આવે ને એ
હા હા એ મસ્ત લાગે
બઉ ફેમસ છે તો એની અંદર ડુંગળી અને સેવ નાખીને અને આંબલીની ચટણી નાખીને બધા ખાય બહુ સરસ લાગે
હા અમારે ત્યાં પણ એક કપિલની કચોરી હોય છે બહુ આમ પ્રખ્યાત હોય છે.
હા સાચી વાત છે અને બીજું તો રોટલી અને ભીંડા નું શાક ખાધું
બરાબર અ કઈ ને હવે આ હોળીનું બધી તૈયારીઓ કરતી તી
હા બરાબર
તમારે કેવી ચાલે તૈયારી હોળીને
સરસ- સરસ અમારા ઘરે પણ ધાણી ને મંગા ને બધી એની મીઠાઈ એવી બધું તૈયારી થાય છે.
હા મારા ઘરે પણ મારા મમ્મી એ ધાણી પીલી. ધાણી વગારી મોટી વાળી, અને નાની વાળી ધાણી મમરા ને બધું બનાયું છે. અને પેલું. ઘૂઘરા જેવું આવે ને એ બનાયા છે. તો બધું બનાયું છે.
હા અમારે પણ મકાઈની ધાણી છે, પછી જુવારની ધાણી છે. એ બધી વઘારી દીધી છે. મમ્મી એ અને પ્રાજકરો આવે તો કેટલો. વધારે હેલ્ધી હોય, આપણા શરીર માટે તો એના લાડુ પણ. બધા ખાય અને તો ખુબ જ સરસ લાગે.
હા મે મુછી કતામે લાયા. કોળી ના રંગો ને બધું ગુલા ને બધું
હા આપડે ચામડી માટે તો, ઓર્ગેનિક ગુલાલ આવે એજ સારા રે છે.
હા અત્યારે તો એ હોળી ના રંગોમાં બધો મિલાવટ હોય છે, કેમિકલ્સ ને બધું. તો એટલે આપણને સ્કીનમાં બહુ તકલીફ પડે.
હા એ કેમિકલ દ્વારા રંગ ગોઠવી તો આપણેે ચામડીમાં બધા. અ રોગો થઈ જાયને અને બધું થાય એટલે એના ઘરમાં. તો આપણે ઓર્ગેનિક વાપરીએ એજ સારા પડે.
કેસુડા નો ફૂલ હોય એના પણ રંગ હું બનું છું, અલગ- અલગ તે તો એ તો એમ. પણ સારું હોય શરીરમાં તો એ પણ આપણે વાપરી શકીએ.
અ અને કેસુડો તો ખુબ જ ઠંડો કહેવાય. એટલે હોળીમાં બધા કેસોડા ના પાણી કે ના કારણ કે ગરમીમાં હોય હોળી. એટલે આપડા શરીર ને પણ સારી એવી ઠંડક મળે.
હા પછી અત્યારે થોડી વાર લોકો કેટલો પાણી નો આમ વધારે પડતો. વપરાશ કરે એના લીધે આપણે પાણી કેટલું વપરાયેલ વેસ્ટ. જાય એટલે આપડે જેટલું બને એટલું હોળી. છું, આમ પાણી વપરાશ કરી સારો.
હા અને રંગોથી હોળી અમે પછી અત્યારે તો બધા ફૂલો. થી પણ હોલી રમે છે. તો એ પણ અ સારો વિચાર છે.
હા બરાબર પછી આગળ ના દિવસે આપડે પેલું હોલિકા દહન કરવા જઈએ, તમે જાઓ.
હા હોલિકા દહન તો અહિયાં શેરીએ- શેરીએ બધે થતો હોય છે.
હા.
એમાં તો લાકડા હોય ઝાડના એને સળગાવે અને એની પૂજા કરે લોકો બધા થાળી માં બધું પૂજાપુ રેડી કરીને. ચાય અને ત્યાં જઈને પૂજા કરે.
પછી ડોલવા. હોય પછી બધા બહુ બધા પૂજા કરવા આવે. એવું કહેવામાં આવે કે એ આપડે હોળિકા દહન ના આપડે તાપ લઈએ તો આપ. આપડે આમ શરીર ના બધા રોગો આમ જતા રહેે અને આપણને તાવ પણ ના આવે
હા અને એમાં તો નાના નાના છોકરા હોય તો એ લોકોને પણ આવી રીતે હોળીમાં દર્શન કરાવવા લઈ જાય એ લોકો માટે પણ ખુબ જ સારું હોય છે.
તો સાચી વાત છે તમારી
હા અને હોળી કા દ નમાં બધા ધાણી મમરા ચણા એવું બધું હોય પછી પાણીથી એની પૂજા કરે ફેરા ફરે અને અમુક લોકો તો કપડા પણ હોળિકામાં અર્પણ કરે છે
હા હા બધા જૂના કપડા હોય બીમાર આપણેે હોય ત્યારના કપડાં હોય તે પણ આપણેે દહન હોડીકા દહન વન આપીએ છે કે બીમાર આપણેે ના પડીએ
હા એટલે એ હોળિકા દહન ના દિવસે તો ઘણા બધા લોકો ઉપવાસ પણ રાખતા હોય છે અને એ દિવસ ઉપવાસ રાખે અને પછી હોળકા દહનની પૂજા કરી ને પોતાનું વ્રત અ પતે અને એમાં લોકો પેલું સે વૈયા આવે ને દૂધ ને સેવ એ બધું ખાવાનું બી ખુબ જ. સારું લાગે
હા
પછી પેલું હોળી ના દિવસે પેલું
અલગ અલગ પ્રકારની મીઠાઈઓ નાસ્તા એ બધું પણ કરવાની. મજા આવે અને હોળીમાં ઠંડાઈ બધા બઉ પીવે
હા ઠંડાઈ પણ ઠેર ઠેર બધી જગ્યાએ મળતી હોય છે. અને એ હોળી નો બીજો દિવસ છે આપણેે રંગોની વાત કરીએ ને ધુળેટી કહેવામાં આવે છે અને જો ધુળેટી બધા એકબીજાને રંગ લગાય ને એ સાથે રમે છે મજા લે છે
હા એ તો સાચી વાત છે પછી આપડે હા હોળી માં પિચકારી અલગ અલગ પ્રકારની હવે થઇ ગઈ છે આમ બીજી ટેન્કર વાળી પછી આમ ગન વાળી પિચકારી બચી ભી આઈ ગઈ છે પિચકારી ઓ
હા બરાબર છે અને હોળીકા દહન માટે તો ગ ખાસી પૌરાણિક કથાઓ પણ છે કે બધા ભગવાન લોકો બી હોડી રમતા હતા અને બધી
હા એ તો છે કૃષ્ણ ભગવાન અ ગુલાલ થી રમતા ફૂલોની હોળી પણ રમતા હતા એટલે ઘણા બધા મંદિરોમાં અ ધુળેટીમાં ફૂળો ફૂલોની હો હોળી ધુળેટી રમવામાં આવે છે
હા સાચી વાત છે અને તમે ડાકોર ના બી જગ્યા નું નામ તો સાંભળ્યું જ હશે તે કૃષ્ણ ભગવાન નું ખુબ જ મોટું મંદિર છે અને લોકોને ખુબ શ્રદ્ધા હોય છે એના માટે અને ત્યાં તો એટલા મોટા પાયે હોડી રમે ને કે ત્યાં પગ મૂકવાની પણ જગ્યા ના હોય એટલી ભીડ થઈ જાય છે ત્યાં
હા બઉ ભીડ હોય છે ડાકોર માં તો હું એક વખત ગઈ હતી હોડી ના દિવસે તો ત્યારે આમ આપણને અંદર જવા પણ ના મળે દર્શન કરવા પણ ના મળડે કેમ કે ભીડ એટલી બાર સુધી છે દરવાજા સુધી ભીડ થી તો આમ દર્શન કરવા જ નતું મળતું
હા સાચી વાત છે ત્યાં બાજુમાં ગોમતી ઘાટ પણ હોય છે એટલે ત્યાં તળાવ જેવું છે ગોમતીગ તળાવ ત્યાં પણ બધા દર્શન કરવા કરવાવા જાય
હા. બરાબર.
ડાકોર ને તો કૃષ્ણ ભગવાનની નગરી પણ કહેવામાં આવે છે.
હા હા ને એવુ. પણ કહેવામાં આવે છે કે તમે ચારધામ ફરીને આવ હું. અને ડાકોર ના ફરો તો તમારે એ જાત્રા તમારી નકામી છે એવું પણ કેહેવામાં આવે છે.
હ સાચી વાત છે. અને હોળી ના દિવસે તો પેલું તમે પેલી ગાતા તો સાંભળી જ હશે કે પ્રહલાદે કઈ રીતે નરસિંહ અવતારની સાથે મળીને હોડીી ગાને અ
દહન કર્યું તોું
અ તો
હા હા એ હું નાની હતી ને તો મારા મમ્મી એ આ બધું આવી વાત તા મને કીધી હતીી તો હજુ પણ યાદ છે
હા અને એ તો યાદ છે અ નાના હતા ત્યારે સ્કૂલના પેલા નિબંધમાં પણ ખુબ જ વારા લખાવતા હતા.
હા હા હોડી વિશે તો બહું લખાવતા હતા.
આના પર તો એક આખું પિક્ચર પણ બનેલું છે જે આમ અ કાર્ટૂન જેવું છે. પણ એનાથી ખુબ જી હમળે નરસિમહા કરીને એક આખું પિક્ચર બનેલું છે આના પર.
હા સાચી વાત.
હા. એમાં વિષ્ણુ ભગવાને નરસિંહ અવતાર લઈને હોળીકા દહન કર્યું તું. એની પછી દર હોળીના દિવસ સે હોલિકા દહન કરવામાં આવે છે. અને બીજો દિવસ. ધૂરેટી ના રીતે ઉજવવામાં આવે.
હા. બરાબર. સારું તો આપડે કાલે વાત કરીશું હવે.
હા સારું.
હ.
હેલો.